હેલો.
કેમ છો?
મજામાં. તમે કેમ છો?
મજા મજા
જયમાં કે તમે?
શું કરો? જમી લીધું.
હા સુુ જમ્યા આજે તમે?
ખિચડી કઢી, રોટલી શાક, વડાપાઉ, સમોસા
હા આજે તો લાગે છપ્પન ભોગ ખાધું છે.
હમ બરાબર આજે ત
હા.
તમે શું જયમા?
મે કે મેં આજે દાળ ભાત ને હાક રોટલી ને જરાક માસી આવેલી માસી આવેલી હતી
હ.
તો ખમણ ને ઢોકડા લાવેલી હતી ખબર ને આપડું ગુજરાતમાં તો ખમણ ઢોકળા કેટલું ફેમસ
હ બો ફેમસ
હ તે જ માસી લાવલે માસી લાવેલી હતી તેજ ખાધુ ને હવે જરાક સુઈ રેલો છે.
બરા વચવાનું લખવાનું
જરાક એટલે પેલા કોલેજ થી આવ્યો ને કોલેજથી આવીને રમવા માટે ગીય
શું રયમાં શું?
આ વરસાદ બી બો પડતો હતો એટલે કોઈ તો વધારે રમે ની પણ ફૂટબોલ રમતા હતા બધા કેમ કે વરસાદમા ફૂટબોલ રમવાની બો મજા આવે ફૂટબોલ રમમો ને બે એટલે છોકરા હતા કેટલા આ પંદર જેવા હતા બે ટીમ પાડી હતી
હા.
એ જમતા હતા બે ટીમ પાડીને મજા આયવી પછી આમ તેમ વરસાદમાં જરાક ભીનાયા મજા કયરી પછી આયવ નાયો ધોયો અને પછી એ જ વાંચવા લખવા માટે બેસી ગયો ને વાચર લખી ને પછી મમ્મી કેઈ ખાવાનું બની ગયું
હા.
હ એજ ખાવા પીવા માટે બેયશો ને તા ટીવી બી ચાલુ કર્યું ટીવીમાં જક કાર્ટૂન ચાલુ કર્યું મોટું પટલું હા મોટું પટલું જો તા જો તા
હમણાં આવે કે ની બબલ્યુ ડબલ્યુ ને બાલવીર નેવું?
બધા જ કાર્ટુન આવે છે, એટલે સ સમય સમય પ્રમાણે આવે છે, એ જે કાર્ટૂન ગમે તે તે જોયા કરું એમ
તારક મહેતા જોઈ કે
હા જોમ એટલે ટાઈમ મળે ત્યારે જોમ કેમ કે જરાક માઇન્ડ ફ્રેશ કરવા પડે જરાક
મે તો મે તો દરરોજ જોમ પેલુ સોની લાઈવ પર
અ એ હા એન પર આવે છે, હવે એટલી બી મને જોવાની એ ઈચ્છા નહીં થાય કેમ કે પેલા જેવું રહ્યું જ નહી એમાં એટલે એ સોમાં-
તે હશે જાણે પણ મેં દરરોજ જોઈ જ જ્યો કાડું
હા પછી હમડે હમણે પંદરમી ઓગસ્ટ આવવાની છે. તો? શું છે, તમે આવા ને કે પંદરમી ઓગસ્ટમાં ઝંડો ફરકાવા
પદરમી ઓગસ્ટમાં તો આવવા પડશે કોલેજમાં
હા તો પંદરમી ઓગસ્ટ એટલે આપડા કોલેજમાં છે, ને ફંક્શન રાખવાના છે.
હ.
જમવાનું બી તા તાજ છે, એટલે એ ફંક્શનમાં જ છે. ને આપડે એક રેલી કાઢવાને છે, એના માટે દેશ ના માટે આપડા
હા એ તો કટ્ટા છે ને દર વખતે-
મોટા મોટા ઓફિસરોને સેના આવવાના છે.
હમ
હા તે આપડે એજ કે કે આપણેે બધા દેશનામાં દાખલું કરે તો આપડે પણ જવા જોઈએ એમ હા તો બધા એટલે બધા આવવાના જ છે તો આપડે પેલા હા આપડે એનસીસી માં છું એટલે આપણ તો આપણ તો કમ્પલ જવા પડે બીજા બીજા વિશે તે લોકોને બી લઈ જવા પડશે એમ
હા જાવાજ પડે આપડે
હા દેશના માટે તો આટલું આપડે કરી જ શકીએ.
હમ
હા માછલી તમે પણ આવવાના જ છો ને
આવના આવના
હા એજ કે કે છે તમે એટલે ફરવાની ગેલા તે દિવસે
ફરવા તો હમણાં તો ગયા મહિના ગયેલા હતા
હા
ગિરનાર બાજુ ગિરનાર બાજુ ગેલા હતા
આપડા પછી એના પછી ખબર કે આપડા કોલેજ માંથી પ્રવાસ પણ લઈ જવાના છે.
હા એ લઈ જવાના શે અ એ વાત મયલી
હા એટલે આપણને છે ને કોલેજ માંથી સાપુતારા ને? હેલો. આપડે સાપુતારા જવાના છે ને ખબર આપડે ત્યા મંદિર આવે.
હા.
વચ્ચે મહાદેવ નું ત્યાં પણ જવાના છે.
કઈ તારીખે લ જના.
પંદરમી ઓગસ્ટ માટે ઝર ઝંડો આપડે ફરકાઈ દેસું ને પછી. એજ પચીસ તારીખ બાજુ એટલે પ્રવાસ નું આયોજન કરવાના છે.
પૈસા કેટલા એ ભાડું.
નઈ આપડે એનસીસીમાં એટલે આપણા માટે ફ્રી છે.
એવું.
હા તમે બી એનસીસી માં છ એટલે આપડે. એટ તમે લાગે પેલું મા ગ્રુપ માં જોયું ને મેસેજ.
બબર નહી એ ગ્રુપમાં. મે સેકન્ડ કું બીજું ગ્રુપ બીજું ગ્રુપ બનાવેલું.
હા બીજું આપણું પર્સનલ ગ્રુપ છે. તે તેમાં કઈ નહી મેં તમને. હા એટલે આપડે તો કોલેજ માંથી જયારે લઈ જશે.
થોડાક દિવસ આવ્યા ન ને એટલે ખબર નહિ પડી.
હા એજ તો આપડે. એજ મેં ત તમને કતો હતો કે આપડે બે જયારે મળીએ તો. આમ પ્રવાસ ભી ફરવાનું થઇ જાય ને મળી બી ફરી બી આવી એમ. કેવાનું મારું ઘણા દિવસ થ આપડે ફરર્યા નથી.
હ કેમ કે અમાર આગુ પડે એટલે હોસ્ટલ હમણા ચાલુ થઈ એટલે હમણા આવયા.
હા અને એ એના પછી બધી રમત પણ આવવાની છે.
એટલે કોલેજમાં આવવાયજ નહી.
હા.
રંમતમાં શું શું આપડે
રમત માં તો આપડું એજ ખેલમાં કુમનું બધું આવવાનું છે ચેસ છે પછી કબડ્ડી છે ક્રિકેટ તો હમણાં વરસાદ પડે એટલે હમણા તો બંધ રહેશે પણ હો હોકી આવશે ને હા ને ને ફૂટબોલ.
હમ તમને શેમાં રસ?
હા અને ફૂટબોલ નને એટલે જ ને પ્રેક્ટિસ કરતો છે હમણે.
બરાબર હોકીમાં જે તમે રમતા હતા? હોકી હોકી જ્યાં રમતા હતા તમે?
હોકી પણ એટલે હોકી ની બી પ્રેક્ટિસ કરું.
હમણે પેલા ફૂટબોલ આવશે એમ કે કે હોકી તો જરાક પંદર એક દિવસ પછી રહીને આવશે.
હા.
હા ને પછી એ ને પેલા એ છે.
બરાબર.
કારકે એ ને કે ભણતા સાથે સાથે સ્કીલ પણ રાખવા જરૂરી છે.
હમ.
હા પેલું હેમાંગી મેમે કહ્યું હતું ખબર ને કે જેના એ તો ભણ પેલું જે બો ભણતો હોય માણસ તેને પેલા એની સ્કીિલ જય્યારે એની પૂછે ત્યારે એ પર કોઈ સ્કીિલ જ ના હોય ને પેલા જે જે ભણવા સાથે સાથે સ્કીલ પણ કરતો હોય તો તેને પેલા જોબ આપે.
હા, હા.
એ મસ્ત હેમનજીને એ ઉદાહરણ આપ્યું હતું આપણને કે
હ સર્ટિફિકેટ પેલા કેમ્પ. એવા કરે તે તે લોકોને પેલા મળી જાય નોકરીને એવું.
હેમાંગી મેમ તો સોલ નેશનલ રમેલી છે. હા એમને મેં ઓળખું ને હોકી એ તો હડે એ તો જયારે એમના એટલા લગ્ન થઈ ગયા પછી એમને છોડી દીધું તો એ તો બહુ ફીટ હતા મેમ એકદમ રમવામાં દોડવામાં.
વલસાડા જ ને.
હા.
એમનું ઘર ભી વલસાડ જ ને?
હા વલસાડમાં જ છે મેમ એમનું ઘર બી.
એમ મસ્ત ભણાવે બી સારું ને રમત પણ એમનું સારું હતું એમની સ્કીલ એટલે બહું હમળે ના હમળે ના જેટલા મહિલા હતી જે મજબૂતી તેટલી હેમાંગી મેમ છે એમ.
બરાબર.
મેમ્ અવાજ બી કેવો આમ લાગે આર્મી જેવો હોય.
હમ એકદમ.
એકદમ ફીટ.
પેલા તારા સાથે આવતો છે તે પેલો અરહમ તેનું ઘર કઈ બાજું?
એનું ઘર અહિયાયા મોટા બજાર હા અહીંયા આપડું ગણપતિ નું મંદિર છે ને મોટા બજાર
હા.
હા છે એનું ઘર મારાથી જરાક દૂર છે એટલું બધું બી નથી.
એટલે સાથે આવે.
હા અમે બે સાથે આવીએ. મેં બી તને એજ કેવું કે કાલે આપડે હા
નાના પણડા બાજુ આવે કે ને તમે
હા. એટલે મેં કોઈ વખત છે ને સત્સંગ જયારે ભગવાન નું સત્સંગ હોય ને તો એ હોલ તો છે રાખે એટલે.
હા.
હા મેં તો તે સાઈ જવાનું થાય આરડી છે એટલે અમારું સ અત્યારે જે ભગવાનનું સત્સંગ હોય ને તે એટલે બધાને ઈલાકામાં ખબર પડે કે સત્સંગ ખાતું છે તો અલગ અલગ એટલે એ અલગ અલગ ગામમાં મુકવામાં આવે. કોઈ વખત નાના પુંડા માં હોય તો કોઈ વખત પાડી હોય પાારડી કોઈ વખત વાપીમાં હોય તો ઉદવાળામાં હોય એવી રીતે મહિના મહિનામાં એક વાર રાખવામાં આવે એમ.
અમાર બાજુ આવે તો આવજો અમારા ઘરે ફોન કરજો.
હા મે હું ફોન કરીશ તમે ઉચકજો નહી. પછી તમે જરા કરડજે મને લોકેશન મોકલજો હું આવીશ.
તો લેવા આવવાને અમે.
હા લેવા આવજો ને
નાનાકુંડામાં પેલું આરપી વારું બહુ જ જેવું ચાલે.
હા.
આરપી વાળુ
બારપી વાળું એટલે?
આરપી ફેશન વાડુ.
હા નથી ખબર મને.
એમાં બહું એમ બધું સ્કીમ ને પેલું રહી.
એ તો કરીને મને લે હા ત મને લે ચાલજો ને એમાં.
હમ્મ એમાં એમ વસ્તુ કઈ લઈ તો એના પર ઓપન આપે સ્કેચ કુપન આપે.
હા.
હમણાં તો ઉતી ઓફર ને એવું થાર ને એવું લાગેલી ગાડી ને.
હા. તો મને કઈ નઈ તમે જયારેને ત્યા આવીશ ને તો મને લઈ ચાલજો.
હા હમ્મ.
હા શોપિંગ કરી લેેશું.
શું કઈ બીજું કોલેજમાં કેવું ચાલે.
કોલેજ માં એ જ હવે લેક્ચર ચાલતા છે ધીમે ધીમે તો તમે કાલે આવશો તો તમને ખબર પડશે ને.
હમ્મ એટલા એટલા લેક્ચર ચાલે દરરોજ.
દરરોજ ચાર ચાર જેવા લેક્ચર ચાલતા હશે.
તમે સકાલે આવુ.
હા. કાલે આવજો.
હમ્મ.
કાલે તમને બધી માહિત હા.
શીખ ને હું.
હમણા નથી જતો તમે. કાલે આવજો ને કાલે એવું હોય તો તિથલ બી ફરી આવશું ને બધી તમને માહિતી જે જે છે કાલે હું મળીશ. ત્યારે તમને આપી દઈશ.
હા.
ચાલો તો કાલે મળીએ આપડે હા ને.
હા ચાલો.